હાલો. અવાજ આયો? હવે આયો ફુલ.
કાપી ના સે.
કેવયો, હમ્મ. કપાઈ ગયો તો અમે હાથે ન કપુ તા ડાવર નહીં આવતું.
શું કવઝાથી લાવગો.
ઉપર ચ્યડી જયાટા ઢાબા ઉપર. તબેલા ઉપર. તબેલા ઉપર ચડી જાતો.
હોવાય પડવાય નથી.
હમ્મ. શું કેથી ક્યાં ઓલું તું એનું રા
જીયુ એમેય શુક્રવારના ડાયરેકો હોજા આવતા ને હો રાત્રે ને બીજે દાડે જવાનું.
એ રાજપુરા યાત્રાખવમાં શું ફાઈનલ થીયું. આ બરણ્યુ ચાર પડીથી હોય લઈ જવાની?
પસંદ નહી આભુ રેવાનો બધી બાજુ જોવે તમાર
એમ નઇ આ ભઇ લઈને જવું પડે પણથી વસ્તુ લાવી થી ત લાવવા નહી.
સારું તો હાલ નહી આ બોલાસાની ર તમે એક લાઈન પર પણ હમા ત લઈને જતા રે,
અંન તુ?
મોરે જ પૂન્ય
સારું કેહેવાય સરસ લો, જેમ હમાચાર? લેવા આવી ને સોડી કરી રે,
છોડી રહીને જાય રહી છે, કોઈ શું કરે એમ મેલવા આવું થું ને તો અસલ બધું થઈ જાત હરખું પણ ના એમ તો નહી જાય એકલીધું
હ આ રવિવારે આવતું રેવાનું હતું પણ તમે લંબાયું ઇ હાથી કરીને. અને બધું પતી ગયું ચની રવિ ઉપર જોકે ચ્યો, હ કે બધું પપ્પા એ ઓત ને બધું પોતી યત ના મને ઓલા શનિ રવિ તોરો શનિ રવિ ત રહી છેમને એમાં તુંમ તું કેતી તી કે પપ્પા આવે પછી મુું આઈશ તુંમ તું બોલી હતી યારી
એવુ ન ત તું પપ્પ આવી પછ મુ આવે,
તારે તું બોલી હતી મને ખબરે હોય ને,
એવું કીધું જ ને,
તારે તું બોલી થી મને ખબર હોય ન,
હા,
તારે પપ્પા એમ કેહેતા હતા કે અમે જઈને આવો ને પછી જજુ,
પપ્પા એવું કે મેં તો આપને ના પાડી ત મેને તમને કીધું તું કે હું એટલે ગા નહી લહું,
ત્યારે, તો કોઈ નઈ આપડે એમ નહી કેતો હું એમ ન આવને ચેવ ઉલું લાગે યાર એમ ની તું રવિવાર ની એવું હોય ને તો તું બેઈ જારી બસ માં વાત થાય પૂરી કશું કરું નહી આપડે હું આમ રક્ષાબંધન ઉપર રક્ષાબંધન ઉપર જવાનું થાય હે હાબળ રક્ષાબંધન ઉપર આમે તણ દા રેવ જવાનુ એમ નહી કે તો રક્ષાબંધનમાં તણ દાડા રેવ જવાનું થાય એટલે અમે આપડે બે જણીએ જી આવશે પેલાં રક્ષાબંધન હા, એમ નહીં રક્ષાબંધન ઉપર આપડે બે જ રાજપુર જઈ આવશો. રક્ષા બંધન ઉપર આપડે રાજપુર જઈ આવશે બે જ રાખડી બધાય ને આવશે કુંવાર, બે દડા કૂવાળ ર રહેશો પછે આવશે,
એતો રક્ષાબંધન પછી જોયુ જાહે,
હા. હ એમ તો ય તો રવા જોવશે પાછું મા રાજપુર રહવ હું એમ કેસે પાવું.
હા તોજ જોયને રીવાત.
હ. તે ચેટ હાલચેટલે ઓછું પડશે આટલું રવું.?
તો હજી વારે પણ બે મહિનાની, બે મહિનો ધ તો પહ
જેથી બે મહિના આઠમા મહિનાન આક્ષબધમ રક્ષાબંધન છે જોકે અમે દોઢ મહિના ગયા નહી કુંવાર તો કેતા નહી કોઈ તારેય શુ.
સ અઠાઈ તારીખે હે.
અમે દોઢ અમે દોઢ મહિને જ જયા નહી કુંરવા.
તમન કો હું પકડી રાખતી નને કે ના પાડતી નહી.
તારે,
તમારે રજા નહી હોતી એટલે નહી જતા પણ મારે હાથું કરીને ને નહી જતા એવું નહિ હું.
રજા તો હું હાલ પાડ દું હું પણ હવે એ ત જ પાડ દે એમ બે દાડા હતું કરી. તારે. હા બે દા રજા ના મળે એવું નહી રજા હમને એક દાણ મોજો પડ તો રજા પડી. દાડો હમણા અમાદ રજા પડી એમ એ ખોટી રજાઓ પડી મતલબ શું એમ થોડીક જઓ તો આપ આપણે જઈએ ના કરો એમ
એવુ હે
એ નાતું કરે તારે બીજું કોઈ નઈ હમ.
આ
ભોલે
અંત થરા જન
તો બોલ હમ.
લાવ મસ્ત હાડી અને મારા આવ હતા પામે જોવા જ નથી તો જોવા જઈ ને તો લેવી પડશે.
તો જોઈ ર્યું ત કે હું ડ્રેસ ના જો વાય હાડી જોઈ ના કવા ન તો લઈ લ્યો તોધું પૈસા નાખી જું ઓનલાઈન
એવું ને જે બહારમાં હત ઓલં પિરેલો એવી રીતના જોયો હતો. અંદર જે જોયુંને તો. હ હ પુત પ્યાર એટલા જોય તો મસ્ફ થય ને.
પ્લાસ્ટિક ના મા પ્લાસ્ટિક નો પુતળો હોય એમ.
ખાથી ખા પ
તોરા ધરા હોય. હ બોલોણ શું કોણ ડ્રેસ કે પૂતળું. રેશ કે પુતું પુતું ન હતું. એમ હાર હાર પૂછ હોય જેટલે બજારમાં ઉભા હોય. રોડ ઉપર મે ના પાડી તને મે તને. પૂછું કીધું ત આઈ તું ફઈને ફઈને અને ભાભી ને પૂછી લેવાનું.
બસ. પણનું ડ્રેસ લાગ.
બે જણા પૂછ. બે જને પછ્યું અનોક ભાભીનેમ ક્યા અનો ભાઈ સ્ પેારર હોવા ઘરે. પગ પ્યાને ઉઠી લઈ છે.
નહી માતાજી ક મું ના પાડતું જ નહી ધ ખ મે બરાબર એટલે કટક રાખવાની કો ત મુ ગતમપુર બીજા આવે તો હે. તો દાય એકદમશું બાંધો કઈ આવે ગમેવછ છે.
હ બસ મારે પહેલા ફટફટ ચટલી વારી.
કરી આવશે હ.
પેજ દેવાની આવે તો.
હમ તો નીચે ના પ ડ્રેસ પહેરવા હોય.
ધપસ તો બિયાંથી પડકાપડ લય શઆત.
હમ?
ડ્રેસ નું કાપડ લઈ લઈશ ને, હાલ તોતા તૈયાર નહી પહેવા મારો હા.
તૈયા છે વા આપદ?
અયા મુકા સિવસ પ.
શિબ છેસીવા શિબિલ છેવા?
ઘરે સીવવાનું ચવા આવે આવે ઘરે સીવવાનું, કાપડ આવે. પરરબુ નતું લાગ્યું આપડે એમ.
હ.
ઘઠણી બધું હાંગ આવે.
જેવું હોયો. તો લાવી દેવાનુંમાં શું હતું. હા બોલોડ.
જો
અમલું
પ કે પૈસા નહી આવે પછી ક્યાંથી આવે. કેથી પૈસા આવે ત, આવું રાખો ત બીજું શું. હું એલો બોલબોલ કરું. હમ. હ હા.